નમસ્તે કેમ છો?
બસ હું સારો છું તમે?
આજે તમારો દિવસ કેવો ગયો?
આજે મારો દિવસ ખુબ જ સારો ગયો આ થોડુંક બજારનું કામ હતું એ પણ કર્યું ઘરનું કામ કર્યું.
સારું સાંભળીને આજે અમે ગુજરાતી ખોરાક અને પસંદગી વિશે વાત કરીએ તમને ગુજરાતી ખાવાનું કેટલું ગમે છે તમારું સૌથી પ્રિય ખાણું કયું છે.
હલો. મને ગુજરાતી ખાવાનું ખુબ જ ગમે છે એમાં પણ સૌથી વધારે ટુકડા અને ખાસ કરીને ખાટા મીઠા ટુકડા. તમને કેવું ગમે છે?
તમે તો ઢોકળા અને ફાફડા બહુ ગમે છે. તમને ઢોકળા કેવા ગમે છે? મીઠા કે ખાટા અને તમે ઘરે કેવી રીતે બનાવો છો?
મને ઢોકળા ખાટા વધારે ગમે છે અમે ઘરે ઢોકળા ચણાના લોટમાંથી બનાવીએ છીએ અને થોડું ખાંડ અને લીંબુ પણ નાખીએ છીએ તમે કેવી રીતે બનાવો છો?
સરસ મને હવે કહો તમે ઊંધિયું ગમે છે શિયાળામાં ઊંધિયું ખાવાની મજા આવે છે છે ને. તમે ક્યારે બનાવો છો?
હા ઊંધિય તો અમને ખૂબ જ ગમે છે અમે શિયાળામાં અઠવાડિયે કે મહિને એક વાર તો બનાવીએ છીએ તેમાં બધી જ શાકભાજીઓ અને મસાલા નાખીને બનાવીએ છીએ તેથી ટેસ્ટ ખૂબ જ મજા આવે છે તમને ઊંધિય ગમે છે.
મને પણ ઊંધિયું અને ખમણ બહુ ફાવે છે તમારા ઘરમાં સૌથી વધુ ખાવાનું કયું બને છે તમારી મમ્મી અથવા પપ્પા કયું ખાસ બનાવે છે.
અમારા ઘરમાં સૌથી વધુ દાળ ભાત અને રોટલી શાક બને છે મારી મમ્મી જુવારનું શાક અને કાંદા બટાકાનું શાક ખૂબ જ સરસ બનાવે છે.
બહુ સારું તમને રોટલી શાકમાં કયું શાક વધુ ગમે છે? ગવાર તુવેર કાંદા બટાકા કે ભિંડા.
મને સૌથી વધારે તુરણનું શાક ગમે છે અને તુરરણનું શાક મને રોટલી ભેગું ખાવાની મજા આવે છે.
હા મને પણ ભાખરી સાથે લસણીઓ ચટણી બહુ ગમે છે તમે ક્યારેક પૂરી પૂરી થાળી ખાધી છે તેમાં શું શું હોય છે અને તેમાંથી કયું બધુ ગમે છે.
હા ગુજરાતી થાળીમાં ઢોકળા પાાપડા સાક. દળપાત રોટલી ચટણી મીઠાઈ અને તેમાંથી ટઢોકળા તો મને ખૂબ જ પસંદ છે.
વાહ મીઠાઈ વિશે વાત કરી. ગુજરાતી મીઠાઈમાં તમને જલેબી ઘણી મોહનથાળ કે લાડુ વધુ ગમે છે તહેવારો તમારા માટે કઈ મીઠાઈ ખાસ બનાવે છે.
મને સૌથી વધારે જલેબી અને ઘરી ખાવું ખૂબ ગમે છે દિવાળીમાં અમે જલેબી અને લાડુ બનાવીએ છીએ તમે કઈ મીઠાઈ વધુ પસંદ કરો છો.
સરસ તમે ક્યારેક નવું ગુજરાતી ખાવાનું ટ્રાય કર્યું છે જેમ કે ડાકોરના ગોટા કે સુરતી લડ્ડુ અથવા તમારું કોઈ ફેવરેટ રેસીપી છે.
ના અમે એવું તો ખાસ ટ્રાય નથી કર્યું પણ કેટલાક મસાલા સાથે ખાધેલું છે.
બહુ મજા આવે છેલ્લી એક વાર જો તમે બહાર હોવ તો ગુજરાતી ખોરાકમાં કયું ખાવું સૌથી વધુ મિસ થાય છે અને આજે તમે લંચમાં શું ખાવો.
આજે અમે લંચમાં. આક રોટલી બનાવી છે તેમાં બટાકાનું શાક અને. હ. રોટલી છે અને મને લંચમાં સાદું. ભોજન ખાવું ગમે છે તમને કેવુંલ. ભોજન ખાાવગ મે છે. તણાવ શકશો.
મને પણ બટાકા ભીંડાનું શાક વગેરે બહુ ભાવે છે દૂધથીનું શાક કળાનું શાક પણ હું ખાઉં છું વધારે.
હા. તમને મીઠાઈ કઈ કઈ પસંદ છે.
મને મીઠાઈ તો પ પસંદ જ નથી ઓછી પસંદ છે હું બીજું ખાઈ લઉં છું.
તમે મસાલા વાળું ખાવાનું પસંદ કરો છો કે મીઠું એમ.
મસાલા વાળું હું ખાઈશ
તમને ફરસાણમાં કેવી. કેવી વાનગીઓ પસંદ છે.
વરસાણમાં તો મને નહીં પસંદ લે કે.
એક પણ નહી. જેમ કે પૂરી આ. સમોસા. ગદાબેલી કે. કોઈ પણને
હું બહારની વસ્તુ ઓછી ખાઉ છું જે ઘરનું જ બધું બનાવેલું ખાવઉ છું.
હા એ પણ વાત સાચી છે બારની વસ્તુમાં કેલેરી વધારો હોય તેમજ તેલમાં તળેલી હોય તેથી.
હા તે શરીર માટે સારું નથી. એના માટે.
એવું છે એમ પછી. આપપડે. ત. કયા વિસ્તારમાં અત્યારે તમારે ત્યાં ફેમસ શું છે.
આમારે એયા તો ગંઠી છે.
હા.
ગુજરાતના ગાંધિયા.
ગુજરાત ના ગાંઠિયા એ.
હા.
પ અમારે ત્યાં તો પણ. દેવડા પ્રખ્યાત છે જેમ કે પાટણના દેવડા તમે સાંભળી જશે.
હા. તમે તે ખઓ છો દેવડા.
અમે દેવડા અહીં પાટણમાં અમારે ત્યાં ખુબ જ પ્રકારના મળે છે જેમ કે ચોકલેટી ફ્લેવર પછી વેનિલા ફ્લેવર એવી રીતે બીજા પણ કયા ચોકો ફ્લેવર ઘીવ ના દેવડા. માવાના દેવડા. એવીતે બધા અલગ અલગ ઘણે પ્રકારના દેવડા મળે છે તેથી પાટણમાં દેવડા ખૂબ જ પ્રખ્યાત છે. અમારે ત્યાં હાલ હાલ અમે ત જમવા બેસવાના હતા.
બરાબર. બીજું. હાલ તમે સ્ટડીમાં શું કરો છો.
સ્ટડીમાં અમે અત્યારે હું એમએસ સઆઈ માં અભ્યાસ કરું છું. એમાં ખુબ જ મજા આવે છે ખાસ કરીને પ્રેક્ટિકલ કરવાની કોડિંગ કરવાની એવી રીતે.
અત્યારે તમામે કયા સેમેસ્ટરમાં છો હાલ.
હા અમે સેમિસ્ટર ટુમાં છું હું. ફસ્ટ સેમેસ્ટર રિઝલ્ટ. આવી ગયું છે અમારું.
શું તમે તમને એમાં ઇન્ટરેસ્ટ છે.
તેથી જ મેં એમએસસી આઈટી લીધું છે એમાં મેં કેટલાક લોકોની સલાહ પણ લીધી હતી તો એમને મને કહ્યું કે તમારે એમએસસી આઈટી કરવું જોઈએ અને પછી મેં અંદર તપાસ કરી ત્યાંથી મને લાગ્યું કે મારે એમએસસીઆટી જ કરવું જોઈએ એમાં સારો સ્કોપ છે તેથી મે એમસસીટી કર્યું કરવાનો સિલેક કર્યો અત્યારે હું બીસ ટમાં છ. સેમ વનમાં મારે બધા જ વિષમાં સબ્જેક્ટમાં પાસ થઈ ગયો છું તેમજ બધામાં સારા માર્ક્સ પણ આવ્યા છે.
બરાબર.
હું હાલ બી કોમ કરું છું.
તમે પાટણ ના દેવડા અત્યારે ખાધેલા છે કોઈ કેવા.
ના હું પાટણ આવ્યો જ નથી તે બાજુ નથી આવેલો. અને દેવડા પણ મેનહી સાથેલા. હા.
કે ગુજરાત ના બીજા કોઈ વિસ્તારમાં ફર્યા હોય તો ત્યાં તમે નવી જૂની વાનગીઓ ટ્રાય કરી હોય તો તમે જણાવી શકો છો.
હું હાલ બહાર તો ફરતો જ નથી. મોસ્ટ અફ લ હું ગામામમાંધ રઉ છું.
કેમ તમારે બાર ફરવું પસંદ નથી?
મને એકલા રહેવું પસંદ છે હું બહાર નથી જતો.
એવું છે એમ.
હા, કોઈ કામ હોય તો જ બહાર જવું બાકીને બિલકુલ નહીં જતો.
તમે બાર જાઓ ગામમાં તમારા ગામમાં કેવા કેવા નાસ્તાઓ મળી શકે મળતા હોય છે?
અમારે ત્યાં જંકફૂડ મળતું હોય છે, જે હું તો બિલકુલ લાાઈક કરતો જ નથી, બહારની જ પાર્લરમાં ગમે તે કોઈ પડીતા મળતા હોય, રીયલ બીટીસના વગેરે, પણ હું તે ખાતો નથી, અને અત્યારે ઉનાળાની સિઝનમાં કેરીનો રસને બધું બધું ચાલુ હોય છે.
તમને કે તમે કેરીનો રસ ખૂબ પસંદ છે કે
હા હ મને એ બહ બહ પસંદ છે મને કાચ ચી કેરીઓ પણ પસંદ છે, પાકી કેરીઓ પણ પસંદ છે.
તમે કેરીનું શાક બનાવીને ખાધેલું છે કદી?
હા અમે બનાવીએ એમણે કાલે પણ બનાવ્યું હતું. અમારે અહીં નજીકમાં જ ગામંમાં ટેસમાંથી થોડુંક ખાટા જેવું હોય છેની અંદર, ગાળો નાખીએ એટલે મસ્ત મીઠા જેવું થઈ જાય છે.
તમે કેવી રીતે બનાવ છો કેરીનું શાક?
તેને પહેલાં ચોલવામાં આવેને પછી કાપવામાં આવે અને અંદર ગાળ નાખ ગળ નાખવામાં આવે. પછી બનાવી દેવાવામાં.
તો ખુબ સરસ, આપણે હવે પછી વાત કરીએ.
હા ખુબ સરસ નમસ્તે તમારાથી વાત કરીને મને સાચવું છે.
પણ આનંદ થયો.
હા મને પણ થયો વાત કરીને તમારી સાથે.
સારું.